હલો. હા આજે આપણે વાત કરી શું એક્સરસાઇઝ. હ હા એક્સરસાઇઝ ના ફાયદા અને ગેરફાયદા હલો
હા બોલો બોલો જીયાબેન.
મજામાં તમે કહો.
બસ આ મજામાં આવ કદાચ તમાર સાઇડથી તમાર સાઈડથી નેટવર્ક ઈસ્યુ છે ને તમે બોલી રહ્યા છો ને પછી મન થોડીક વાર રહીને અવાજ આવે છે.
એવું છે.
હા બસ હવે આવ્યો હા હવે કમ્પ્લીટ આવ્યો બોલો શું કેમ કેવી રીતના અમને યાદ કર્યા.
એવી રીતે ઓકે બસ આજે વાત કરવી હતી તમારી જોડે થોડી હું નવરી બી હતી.
હા બરાબર છે સાચી વાત છે. કે અવે બપોરમાં ઉુનાળામાં કરવું શું સાચી વાત. ચલો ને સારું અમારો ભી હા સારી. ના ટાઈમ પસાર થઈ જશે હું એ વિચારતી હતી કે શું કરું ટીવી જોઈ જઈને કંટાળી ગઈ. એટલે બોલો.
બરાબર હવે તો કેરીની રાહ જોઈએ છે બસ.
હમ.
ક્યારે કેરી આવે અને ક્યારે કેરી.
કહીએ. સાચી જોજો પાછા બહુ જાડા નથ.
અ લ એવું ના બોલશો.
બરાબર. ના ના પણ આટલી બધી એક્સરસાઇઝ છે જ ને ખાવાની પછી કરવાની.
હા એ તો છે હું બી વિચારું જ છું કે દરરોજ સવારે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરું.
સાચી વાત છે, પણ આ સાચી વાત છે જે પોતાના શું કેહેવાય સ્વાસ્થ્ય રિલેટેડ બહુ ચિંતિત હોય ને. એ લોકો એક્સરસાઝ કરવાનું માને છે, યોગા ને એવું બધું. પણ જે અમુક લોકોને કશેય પડેલી નહી હતી ને એ લોકોને આ બધું ટાઈમ પાસ લાગે, ખબર તને એક્સરસાઇઝ કરવી. દોડવા જવું. પછી યોગા અલગ અલગ કરવા આ બધું બહુ ટાઈમપસ લાગે પણ એ લોકોને એ નહી ખબર કે જો હું આટલું કરીશ ને તો કાલનું મારું ભવિષ્ય મારા ઉજ્જવળ રહેશે આમ કે કેવું કે દેખામાં પણ સારું રહેવાય. બધી રીતના અતાર. અ ફિટ એન્ડ ફાાઈન રહેવું બહુ જરૂરી છે.
અને આજકાલના લોકોને કેવું છે આજે એક્સરસાઇઝ કરી તો તરત એમને કાલે રિઝલ્ટ જોઈએ છે. એવું તરત થોડી રિઝલ્ટ મળે. આમ તમે દરોજ એક્સરસાઇઝ કરો તો તમને ધીરે ધીરે રી મળ હવે એક દિવસ માં થોડી મળી જાય આપડે હવે ઉનાળો છે તો કેરી નો જ એક્ઝામ્પલ લઈ લઈએ.
હા.
કે કેરી એક દિવસમાં થોડી પાકી જાય. એને પાકવતા વાર તો લાગે ને.
તો આટલી મારી લાઈફમાં જેવું છે કે જે વસ્તુ આપણને જલ્દી મળે ને એ બહુ સારું નાખય આપણા માટે. જેનું જેટલું વધારે સારું રિઝલ્ટ એટલું જ પછી એના ઘર ગેર ફાયદા હોય.
ના ના સાચી વાત છે.
કી જો ના પ કવેલા જ ફળો ની જ વાત કરી લઈએ આપડણે તો આ કેળા બેડા બધું ફટાફટ પકવેલા હોય છે, તો આપડે સારા તો લાગે ચલો ઘડ્યાય લાગે અમુક તો ઘડ્યાય નહી લાગતા પણ લાગી જાય તો પણ એમાં એટલી દવાને એના કારણે આપણે શરીર માં બીજી કેટલી આડઅસરો થાય તો માણસ
સાચી વાત છે.
અને જોજ તમારા તળબુજ ની વાત હું કરું ને તો અત્યારે લોકો ઇન્જેક્શન મૂકે એને મોટું બનાવવા માટ. તેમ હાઈબ્ર્રીડ હાઈબ્ર્રીડ તમે સાંભળ્યું હ લ લાલ. પણ અને એની સાઈઝ પણ વધારવા એટલે એ તરબૂજ તમ ખાશો ને ત તો પણ ફિક્કુ જ લાગશે. પણ જો તમે એ એની જાતે ને નેચરલી મોટું થાય અને અંદરથી લાલ થાય ને એનો સ્વાદ કંઈક અલગ જ હોય, અંદર પાણી બી એનું મીઠું મીઠું લાગે.
સાચી વાત છે. હું તો એવું વિચારતી તી કે મને આવા જે બે ત્રણ ફળો ભાવે છે ને અને એને ઘરે જ રોપ પી દઉ.
સાચી વાત છે.
આમ કેમિકલને દવાઓ વગરનું ખાવાનું મળે.
ઓર્ગેનિક વસ્તુ.
હા ઓર્ગેનિક વસ્તુ. કેમ કે અત્યારે તો કોઈ બી ફળો હોય કે શાકભાજી કશું બી હોય કેમિકલ તો હોય જ છે.
હમ્મ, સાચી વાત છે.
અને પછી અત્યાર તો વાંધો ના આવ વે. પણ પાછળ જતા આપડે જયારે ઘોયડા થઈએે ત્યારે તકલીફ પડે.
તકલીફ પડે ના, ના પડે જ સો ટક કા પછી એવું થાય કે જો મારું શરીર કેવું આવું થયું ને પેલું થયું, પણ પહેલેથી આપણે આમ ધ્યાન ના રાખ રાખ્યું હોય ને આપડા ખોરાક પર પ્રત્યે
હમ્મ પેલાના લોકો સો-સો વર્ષ જીવતા હતા અને અત્યારે? આયુષ્ય જ સાઈઠ વર્ષનું થઈ ગયું છે.
તેર બોઉ-બોઉ ખેચે તો એસી પંચ્યાસી વરસ. હા.
કેમ કે અત્યારનું ખાવાનું એવું હોય છે દૂધમાં એય દૂધ અય શું, પાણી જેવું તો દૂધ હોય છે.
સાચી વાત છે. એજ. અને પેલા લોકો છે ને અહ ઘરનું જ ખોરાક છોઈ ન તમે, એ લોકો આખા દિવસ દરમિયાન સાંજે પણ ઘરે આવ પણ ઘરનું જ પાણી પીવાનું, અને ઘરનું જ ખાવાનું, જ્યારે આપણેે તો ખાલી અત્યારે બજારમાં ખાલી ફરવા જઈએ ને તો વેચાતી દસ રૂપિયા બોટલ લઈન પાણી પીએ છે.
હા એવું નહી કે પણ ઘરેથી લઈ જઈએ પાણી.
સાચી વાત છે અને તમે આએ કહ્યું કે એક્સરસાાઈઝ કરવી જોઈએ તો, તમ પોતે કરો છો કે નહીં કરતા?
હા, હું કરું છું.
બરાબર છે શું મોર્નિંગમાં. કરો છો કે કયો ટાઈમ તમારો.
હું એક્સરસાઇઝ મોર્નિંગમાં કરું છું પંદર વીસ મિનિટ કરું આમ કેવું કોલેજ જવાનું હોય ને એટલે ટાઈમ તો નહી મળતો. પણ પંદર વીસ મિટ કાઢી કાઢું પણ. હવે હું એવું વિચારું છું કે હું યોગા અને મેડિટેશન બી સ્ટાર્ટ કરું.
સાચી વાત છે તો બહુ હારું. તમે વિ
કેમ કે હતા તો કોલેજમાં કોલેજમાં એટલો સ્ટ્રેસ ને એવું બધું હોય છે ને આખો દિવસ માથું ભારે ને ભારે જ લાગતુ હોય છે ને ક્યાંય મન જ નહીં લાગ. એટલે હું એવું વિચારું છું કે હવેથી મેડિટેશન સ્ટાર્ટ કરું.
સાાચી વાત છે એ સો ટકાની વાત તમે તો મન તો જો હું એમ તો કમ્પ્લીટ જ છે મા બોડી પણ તો એ મન હજ એવું થાય કે હું થોડીકમ સ્લીમ થઈ જઉ એમ પાતળી થઈ જઉં તો મેં વિચારી્યું છે કે હું મા મમ્મી જોડ રોજ ચાલવા જઈશું અને કિલોમીટર ચાલીસું. અને સવારે થોડીક માર પોતે જાતે એક્સરસાઈઝ. કરી અને મેડિટેશન કરીશ ને. તો મેડિટેશન કરીશ. તો આખો દિવસ મને રિલેક્સ લાગશે કેમ કે પેલા હું કરતી હતી પછી મારા એટલું બધું સ્કેડ્યુલ મારું હેટિક થઈ ગયું ને. બી આખો દિવસ બહ જમ બીઝી થઈ ગયો હતો પછી મેં બ કરી દીધું પણ પલા હ કરતી હતીને મને ગુસ્સો પણ ઓછો આવતો હતો. ભૂલી જવાય
ના ના બરાબર છે.
ચાલુ કરી દેવું જોઈએ એકદમ ઈઝલી ખાવાનું પણ પચંદ થઈ જાય.
હમ આજકાલ